હેલો,
હા કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. તું આજે શું કરતો હતો.
હ. હું ઓનલાઈન શોપિંગ જોઈ રહ્યો હતો તમે શું કરતા હતા.
હું તો મોલમાં જઈને ઓફલાઈન શોપિંગ કરી રહી. રહી છો.
સરસ. પણ મને તો ઓનલાઈન શોપિંગ વધારે સરળ લાગે છે.
કેમ.
હ.
પણ મને તો મને તો મને તો. લાઈન શોપિંગ વમાં વસ્ત. વતુ હાથથી જોઈને ખરીદવો એમાં આનંદ આવે છે.
એ તો સાચું છે પણ ઓનલાઈનમાં આપડે ઘરે બેઠા બધું ઓર્ડર કરી શકીએ. શી છે.
હા એ તો છે પણ ક્યારેક. ઓનલાઈનમાં વસ્તુ દેખાય એવી આવતી નથી ને. બીજી જ કઈ આવે છે.
હમ. એ તો સાચું છે પણ હવે રિટર્ન પોલિસી પણ આ સારી આવી. આવી ગઈ છે.
બરાબર પણ ઓફલાઈનમાં તો તરત જ ચેક કરીને આપણે ખરીદી શકાય. ઇફ અગરઈ પ્રોબ્લમ હોય તો આપડણે તે ત્યાં દુકાનદાર ને બતાવી શકીય છીએ. અ પણ ઓફલાઈનમાં આમ ભીડ આપણને વધારે જોવા મળે છે. એટલે સમય પણ વધારે જાય છે.
હા એ એટલે જ ઓનલાઈનમાં પણ ડિલિવરી માટે પણ રાહ જોવી પડે છે. પણ ડિસ્કાઉન્ટ ઓનલાઈનમાં વધારે મળે છે.
બરાબર અને ઓફલાઈનમાં પણ અ સીઝન સેલ હોય છે. પણ ઓનલાઈનમાં સરખામણી કરવી બહુ સરળ છે. અને ઓફલાઈનમાં. ટ્રાય કરીને આપડે કપડા ખરીદવાનો કઈ અલગ જ આનંદ. છે ખાસ કરીને કપડા એટલે આમ શૂઝ અને કપડાં.
હા એ તો તમને સાચું કહ્યું ઇલેક્ટ્રોનિક્સમાં અને મોબાઈલ. વધારે વિશ્વાસ લાગે છે ઇલેક્ટ્રોનિક્સ માટે મતલબ મને ઓફલાઈન વધારે વિશ્વાસ લાગે છે. હ.
હા એ તો છે હું તો ઇલેક્ટ્રોનિક્સ જે પણ છે તે ઓનલાન. આમ કહી ને કે ઓનલાઈન લઉં છું રિવ્યુ જોઈને.
તમને લાગે છે કે ઓનલાઇન શોપ. ઓનલાઈન શોપિંગ સુરક્ષિત છે.
અ હા જો વિશ્વાસ. આમ સાઈટ હોય તો સુરક્ષિત છે આમ સાચી. વેબસાઇટ હોય તો ઠીક છે અને શું ઓફલાઈનમાં તો તરત જ પ્રોડક્ટ હાથમાં. મળે છે પણ ઓનલાઈનમાં શું. ઘરે ડિલવરી સુવિધા પણ મળે છે. અને ઓફલાઈન શોપિંગમાં પરિવાર સાથે જવાની પણ કઈ અલગ જ મજા છે અને ઓનલાઈન માં સમય બચી જાય છે અને ક્યારેક તો આપણે આમ જોઈએ કે ઓફલાઈનમાં પણ અ બાર્ગેનિંગ પણ અ કરી શકે છે જે ઓનલાઈનમાં આપણે નહીં કરી શકતા હોય
હા એ તો સાચું કયું ઓનલાઈનમાં તો ફિક્સ પ્રાસ હોય છે બાળકો માટે શું શું વધુ સારું લાગે છે
મારી દ્રષ્ટિએ તો ઓફલાઈન અ કારણ કે તેઓ વસ્તુ જોઈને લઈ શકે છે પણ ઓનલાઈનમાં પણ વિવિધ વિકલ્પો જોવા મળે છે આપણને
હા બંનેના પોતાના ફાયદા છે એટલે સંપૂર્ણ રીતે એક સારું કેવું મુશ્કેલ છે સ્થિતિ અને જરૂરિયાત પર આધાર રાખે છે હું તો મોટા ભાગે ઓફલાઈન પસંદ કરું છું
બરાબર હું તો મોટાભાગે ઓનલાઈન જ પસંદ કરું છું પણ ક્યારેક બંનેનો ઉપયોગ કરવો જોઈએ
હા એ તો તને સાચું કહ્યું અ તમને ખબર છે હું કાલે ફોન ઓનલાઈન ઓર્ડર કરવાનું વિચારી રહ્યું હતું
ઓ સરસ પણ મેં તો મોલમાં જઈને જ ફોન ખરીદ ખરીદવાની પાછો
તો મોલમાં જઈને શું ફાયદો જોયો
મેં ફોન હાથમાં લઈને ટેસ્ટ કર્યો કેમેરા ચેક કર્યો અને પછી ખરીદવાની છ ઓનલાઈનમાં તો આપે ખાલી રિવ્યુ પર જ આધાર રહેવું જોઈએ અને એના પરથી જ આપણે ફોન ખરીદીએ છીએ
હા એ તો સાચું કયું રિવ્યુ હંમેશા અ સાચા હોય એવું નથીું ક્યારેક ખોટા રિવ્યુ પણ હોય છે ઓફલાઈનમાં તો અ તમને તરત જ ખબર પડી જાય કે પ્રોડક્ટ કેવી છે પણ ઓનલાઈનમાં બહ વિકલ્પો મળે છે એક જ વસ્તુના ઘણા બ્રાન્ડસ અને પ્રાઇસ જોઈ શકાય છે ઓફલાઈનમાં તો તો એટલું સરખામણી કરવી મુશ્કેલ છે પણ ઓફલાઈનમાં વેચનાર અ તમને સીધું માર્ગદર્શન આપે છે ઓનલાઈન માં તો કસ્ટમર સપોર્ટ સ્પોર્ટ હોય છે. પણ ક્યારેક રિપ્લાય બહુ મોડા આવે છે
હા એ તો તમે સાચું કીધો અને આપણે એવી જોયું હશે કે ડિલિવરીમાં પણ સમય અ ટો લાગે છે ક્યારેક એક બે દિવસમાં મળી જાય છે તો ક્યારેકટલા હ્ફતાઓને કેટલા બધા ટાઈમ લાગી જાય છે અને ઓફલાન માં તો આપણે તરત જ વસ્તુ લઈ શકીએ છીએ દુકાનો માંથી તો એનો એક આ મોટો ફાયદો છે ઓફલાઈન શોપિંગનો
હા સાચું ક્યું તમને તમને શું લાગે છે કે કપડા માટે કયું સારું છે ઓફલાઈન સારું છે કે ઓનલાઈન સારું છે?
હમ કપડા માટે મારા મતે તો ઓફલાઈન સારું છે કારણ કે ટ્રાય કરી શકાય છે પણ ઓનલાઈન પણ ઘણી વાર નવી ડિઝાઇનો મળી રહી જાય છે અને નવી નવી ડિઝાઇનો અને પ્રાઇસ પણ શાયદ તક અ આપણે ઓફલાઈન શોપિંગ કરતા ઓછું પણ મળે છે આપણને.
હા, પણ સાઈઝનો પ્રોબ્લમ પણ ઘણી વાર થાય છે.
હા, એ તો ખરેખર મુશ્કિલ છે. અ કે સાઈઝ નો પ્રોબ્લમ થાય છે, કપડાં આપણે કોઈ વાર અ લઈએ તો ઓનલાઈન, તો કઈ ની ને આપણેે એમાં રિટર્ન પોલિસી કા તો એક્સચેન્જ પોલિસી હોય છે આપ ડે એમા અ રેજીસ્ટર કરાવીને આપડે આપડુ પ્રોડક્ટ અગર આપણે રિટર્ન કરવું હોય, તો આપણે રિટર્ન કરી દેવા નું અને પૈસા આપણા બેંક અકાઉન્ટમાં આવી જશે અને અગર તમારે એક્સચેન્જ કરવું હોય તો તમારે તમારી સાઈઝના મતે તમારે નાની સાઈઝ જૂતી હો તો નાની સાઇઝ અને મોટી સાઈઝ જુતી હોય તો મોટી સાઈઝ, જે પણ ઓર્ડર કરવું હોય તે કરી દેવાનું.
હા. અ ઇલેક્ટ્રોનિક્સમાં તો હું બંને પસંદ કરું છું.
કેવી રીતે?
અ રિસર્ચ ઓનલાઈન કરું અને ખરીદી ઓફલાઈન.
એ તો બહુ સ્માર્ટ રીત છે. હું પણ ટ્રાય કરીશ હવે.
હા એ રીતે તમે ટ્રાય કરજો. અ એ રીતે આપણે અ તરત જ જે આપણે ઓનલાઈન પસંદ કરવી હોય એ ઓફલાઈન અગર મળી જાય તો આપણ માટે બહુ સારું છે. ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ સીઝનમાં બહુ મળે છે ને?
હા એ તો છે, ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ કુપન્સ એન્ડ ઓલ બધું મળે છે અને ઓફલાઈનમાં પણ આમ કહી શકે કે મળે છે જ્યારે કોઈ સેલ વેલ લાઈગી હોય ત્યારે. પણ ઓનલાઈનમાં સુ સેલ વધારે અગ્રેસિવ હોય છે. એટલે લાઈક, લોકો વધારે લાઈક એના પર ટ્રસ્ટ નથી કરતા, હવે સમજી લો લાઈક પ્રોડ આપણુ જે પ્રોડક્ટ છે તે બસો રૂપિયાનું છે અને એની પેહલે પ્રાઇસ હતી ત્રણસો રૂ પિયાની, તો સમજી લો એ લોકો સો રૂપિયા ડિલેવરી ચાર્જ લગાવી દેશે અને તમારા પર એ પ્રોડક્ટ આવશે અલ્ટિમેટલી ત્રણસો રૂપિયામાં જ
હા. તો તમને સાચું કહ્યું, અ આમ સુરક્ષાની વાત કરીએ તો?
હમ્મ, વિશ્વસનીય વેબસાઇટ હોય, તો ઓનલાઈન સુરક્ષિત છે અને ઓફલાઈનમાં તો કઈક ચિંતા આમ ચીટિંગ હોવાનો કઈ ડર જ નહીં હોતો ને આપડે ચિંતા પણ નહી હોય, અગર આપણું પ્રોડક્ટ કઈ ખરાબ નીકળ્યું હોય તો આ પડે ત્યાં દુકાનદારને બતાવી શકીએ કે આ તમારું પ્રોડક્ટ ખરાબ છે તો એલ આપણને ચેન્જ કરી ને આપે કા તો પછી પૈસા પાછા આપવા હોય તો પાછા આપી દે છે, કા તો એમના પાસે કોઈ બીજું પ્રોડક્ટ અવેલેબલ હોય એ કલરમાં, કા તો સેમ, કા તો એજ ડિઝાઇનમાં તો આપણને એ બતાવે છે, અગર આપણને ગમ્યું, તો આપણેે લઈ લેવાનું.
તો તમને સાચું કહ્યું. પણ પેસા કે ટ્રાન્સપોર્ટ ના ખર્ચ વધારે થાય છે. તમારા મતે બાળ કો માટે શું સારું છે, ઓનલાઈન સારું છે કે ઓફલાઈન?
મારા મતે તો ઓફલાઈન ચારુ છે, કારણ કે તેઓ વસ્તુ આમ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, એને ટચ કરી શકે છે, એને પેહરી શકે છે, તો આપણને ખબર પડે કે અગર અ એ કપડા જે છે તે આપણને લૂઝ છે, ટાઈટ છે, ફીટ છે. શું છે, એની ક્વોલિટી કેવી છે? કપડું કેવું છે? ઈફ અગર એને આપડે ધોશું તો એનો કલર નિશપરશે કે નહી, એ બધું આપડે ને ખબર પડી શકે છે.
હા પણ યુવાનો માટે ઓનલાઈન વધારે ઉપયોગી છે કારણ કે તે સમય બચાવે છે.
હા એ તો છે યુવાનો માટે ઓનલાઈન સારું છે. તું એ ક્યારેક વધારે આમ પસંદ કર્યું છે કઈ. તમને કયું વધારે પસંદ છે આમ લાઈક ઓનલાઈન કે ઓફલાઈન.
હમ. મને તો ઓનલાઈન વધારે ગમે છે પણ મહત્વની વસ્તુ જે છે તે માટે ઓફલાઈન વધારે ગમે છે.
બરાબર હું તો મોટાભાગે ઓફલાઈન જ લઉં છું એટલે બંનેનો. યોગ આપડે કરવો જોઈએ લાઈક હાઈબ્ર્રીડ અગર કઈ વસ્તુ. આપે ઓફલાઈન લેવી હોય. જેમ કે ઇલેક્ટ્રોનિક્સ છે મોબાઈલ છે તે આપણે આપડે ઓફલાઈન લેવું. જોઈએ હવે કપડા છે. ઘરની નાની મોટી વસ્તુઓ છે તે આપણે ઓનલાઈન ભલે લઈ શકીએ.
હા એ તો તમને સાચું કહ્યું ચાલો પછી આપ. આપણે મળીને વાત કરીએ.
હા.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.